હલવ અવાજ આવે છે ભાઈ
હા એકદમ બરાબર આવી રહ્યું છે કેમ છો તમે
એકદમ મજામાં તમારી ઘરના ને બધા સારા છે ને
હા એકદમ મજામાં છે અને બધા સારા છે તમારા ઘરમાં બધા સારા છે
હા એકદમ સારા છે અને હાલમાં અમે ફરવા પણ ગયા હતા અને ખુબ જ મજા પણ કરી છે તમે ફરવા ગયા છો હાલમાં
હાલમાં તો અત્યારે તો ઘર જ છું પરંતુ અમણે થોડાક દિવસ પહેલા અગાઉ અમે ગયેલા હતા એટલે પ્રવાસનને ત્રણ ચાર દિવસ ન કર્યો હતોું જેમ કે દ્વારકા બાજુ પછી તય દ્વારકા છે પછી તય અન્ય સ્થળો પણ અમે મુલાકાત લીધી હતી ધાર્મિક સ્થળોની અમને આમ દ્વારકા તો બહુ ગમે છે અ આમ મહિનામાં કે પછી અમુક મહિનામાં અમે ફરી જાય જ કરીએ છેય પરિવાર લોકો સાથે અને મારા પરિવાર ને પણ બહુ ગમે છે દ્વારકા ફરવાનું ત્યાં કૃષ્ણ ભગવાનની બધી વાતો એટલે બધી કથાઓ સાંભળવાની અને એ લોકો ખુબ રસ લે છે તમને તમારા પરિવાર માં બધા ફરે છે એમ પ્રવાસનમાં કે પછી એમ ઘરે જ એમને ગમે છે વધારે
એમ તો અમારે આખો ઉપર ર્કુટુંબ તો પ્રવાસ માટે શોખીન જ છે અમે ફરવા પણ ખુબ જ જઈએ છીએ અને અમને મને યાદ છે ત્યાં હુંધી અમે પણ આગળ એટલે પરફેકટ તો યાદ નથી પણ એક બે વર્ષ થઈ ગયા હશે શાયદ અમે પણ ત્યાં તમે જે કીધું દ્વારકાની મુલાકાત લીધી હતી તે ત્યાં શું છે જે કૃષ્ણ એ પોતાની નગરી ત્યાં વસાવી હતી અને ત્યાં ખુબ જ પવિત્ર ધામ માને જાય છે ત્યાં અમે આરતીમાં પણ ભાગ લીધો હતો અને ત્યાં જતા જે ચઢવામાં આવે છે તેમાં પણ અમે ભાગ લીધો હતો અને અમને ખુબ જ મજા આવી હતી પરંતુ મને છે ને જે આ મંદિર એ બધું માં તો ધાર્મિક માતો હું માનું છું પરંતુ ફરવા માટે જો જવું હોય તો મેં આપણે મહારાષ્ટ્રમાં છે જમ્મુ કાશ્મીર છે એ લોકેશન પર જાઉં છું અને જમ્મુ કાશ્મીર ગયા હતો ત્યારે પણ મને ખુબ જ મજા આવી હતી મને મને યાદ છે તમે મહારાષ્ટ્ર ફરવા ગયેલા હતા શું તમે મહારાષ્ટ્ર વિશે થોડું ઘણું મને જણાવી શકો છો
મહારાષ્ટ્ર વિશે તો એ જ જણાવાનું જેમ કે ત્યાં ઘણા બધા ઈકો પ્રવાસન છે જેમ કે હવા વાળા બધા સ્થળો છે કે ત્યાં ટ્રેકિંગ કરવાનું કે પછી ચોમાસુમાં બધી ઘણી બધી એવા એટલે બધી વેલીઓ હોય છે ત્યાં ફરવાનું બવ ગમે છે અને ચોમાસામાં ત્યાંનો સીન ખુબ અલગ જ હોય ને ત્યાં ખુબ સુંદર મજા ન એવો આખું દ્રશ્ય ખુબ જોવા લાયક હોય છે ટ્રેક વાળા બધા સ્થળોની મુલાકાત લેવા માટે તમને ગમતું તો હશે જ ને તમારા ફ્રેન્ડ સાથે તમે જાવ છે કે પછી એમ તમે તો પરિવાર સાથે જ જાઓ છો
હમ એવું તો અમે એમ તો હમણાં હાલમાં તો અમારે બધા દોસ્તાર લોકો છૂટા પડી ગયા છે એટલે અમે પરિવાર સાથે જ જઈએ છીએ પરંતુ મને એ પણ હજુ પણ યાદ છે કે અમે જયારે સ્કૂલમાં પડતા હતા ત્યારે અમણા સ્કૂલમાંથી અમને અમુક ધાર્મિક સ્થળો એટલે કે પાવાગઢ અંબાજી અને ત્યા બીજા પોઇચા ને એમ ફર લઈ ગયા હતા તો અમારો છે ને એ દિવસ એ પ્રવાસ થોડી ઘડી વાતો જાણાવું તો પાંચ કે છ દિવસ ન નહી પાંચ દિવસ ને ત્રણ ને ચાર રાત એવું પ્રોગ્રામ હતું અમે ઘરેથી નીકળ્યા સાંજે અ સાંજે આશરે દસેક વાગે નીકરયા તા ત્યાં ખુબ જ મજા કરી હતી પેલા તો અમે અંબાજી પહોંચ્યા તા ત્યારબાદ અમે પાવાગઢના જે ડુંગર છે ત્યાં ગબર જે ડુંગર છે તે ચડ્યા હતા અમે તેમાં રોફવે માં બેહ્યાં તા ને ખૂબ જ મજા કરી હતી અને ત્યાર પછી અમે પોઇચામાં ગયા હ પોઇચા ગયા હતા ત્યાં પણ અમે જે ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી ત્યાં કૃષ્ણ ભગવાનને જે મહાભારતને થયું તેની બધી મૂર્તિઓ દ્વારા આપણને એ બધું બાબતો જેનું માર્ગદર્શન આપાતું હતું અને ત્યાં હિચકાઓ પણ ઘણા બધા હતા અને અમને ખુબ જ મજા આવી હતી અમે નાના હતા એટલે તોફાની પણ બવ ઘણી બધી હતી અને ખુબ જ મજા આવી હતી તમે શું તમે સ્કૂલ માંથી કે અમણ કોલેજમાંથી કસે ગયા છો ફરવા માટે
હમને તો હું કોલેજ માંથી તો જાઉં જ નહી પણ તમે કીધું કે સ્કૂલ માંથી હુ ઘણી વાર જાઉં છું સ્કૂલમાં જે મજા હતી તે કસે મજા નથી અને પ્રવાસન કરવા તો હુ ખુબ ઈચ્છું છું કે અમારા પરિવાર ને પણ ખુબ ગમે છે પ્ર એટલે પ્રવાસન કરવાનું અને જેવા કે સ્થળો કે પછી આ તમને કીધું કે ઈકો પ્રવાસન જેમ કે આ ચોમાસાની ઋતુ આવે છે મહારાષ્ટ્રમાં ઘણા બધા જોવાલાયક સ્થળ બની જાય છે ને બધા ઘાતો પણ હોય છે અને બધા ધોધ જોવા મળે છે અનેક પ્રકારના અને ખુબ એ વિચિત્ર અને સુંદરમય જોવાલાયક હોય છે તમને શું ચોમાસામાં આવું ફરવાનું ગમે છે આવા મારા સ્થળો તમે જે કીધું કે ત્યાં ફરવાનું એમ કે પછી તમારા પરિવાર લોકો ત્યાં જવા ઈચ્છે છે કે પછી તમે જ જવા ઈચ્છે છે
અને અમે શું છે અમે આ બધુંમાં જે તમે જે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જે બધી લોકેશન છે ડુંગરો ને જે ખીણો આવેલી છે અને જે ધોધ નું છે તે જોવાની તો ચોમાસામાં કઈ અલગ જ મજા આવે છે અમે ફ્રેન્ડસ સાથે ગયા હતા એમજ ખાલી અન્યા એક ડુ ડુંગર હતો ને નામ તો મને યાદ નથી પણ ત્યાં અમે ગયા હતા ખુબ જ મજા કરી હતી ત્યાં જઈને અમને ભેલ પણ બનાવી હતી અને પહાડો પર જઈને મેગી પણ બનાવી હતી અને પેલું કેહેવાય છે ને કે ડુંગર પર જઈને મેગી નહી નહી ખાધી હોય એવું બની શકે એટલે ખુબ જ મજા અને એ દિવસો હજુ પણ મને યાદ છે પરંતુ અમે જયારે મહારાષ્ટ્રમાં ગયા એ તો ખુબ જ સારું લાગ્યું પરંતુ અમે તે મેં તમને જણાવ્યું એ સ્કૂલમાંથી જયારે પોઇચા ની સાઈડ લઇ જવામાં આવ્યું હતું ત્યારે અમે અનુભવ્યું હતું કે ત્યાં પ્રદુષણ એટલે કે કચરો ગમે ત્યાં લાખી દેવામાં આવ હતો અને બાળકો દ્વારા પણ ખુબ જ ગંદકી કરવામાં આવી હતી અને તેના કાઈ કોઈ કચરાપેટીની વ્યવસ્થા પણ એટલી બધી નહી હતી ટો અમે ખુબ જ આમ પ્રડુષણ વાળા વિસ્તાર અમને ખુદ વિચાર આવે કે આમ ગંડું લાગ્યું હટુ ટમે શું ટમે ગયેલા તો મહારાષ્ટ્રમાં તમને કઈ ઠેકાણે કચરો એવું કઈ જોવા મળ્યું હતું જેના કારણે પકૃતિને કોઈ નુકસાન થયું હોય
ના એટલું બધું તો જોવા નથી મળ્યું પરંતુ તમને ખબર તો છે કે અમ અમુક દેશમાં તો પ્રડુષણ થતું રે અને અમુક સ્વચછતા જાળવતા નથી અમુક લોકો ને અમુક લોકો આ સ્વસથતા વિશે ખૂબ જાગૃત અને એકદમ સમૃદ્ધ એટલે કે સારી રીતે કોઈ ક ચરો ગમે ત્યાં નાખતા નથી પરંતુ અમુક લોકો ગમે ત્યાં કચરો નાખે છે અને ગમે ત્યાં વ્યસન કરે છે અને ગમે ત્યાં થૂકે છે અને વ્યસન કરેલા બધા બોટલો ગમે ત્યાં નાખી દે છે જેથી કરીને જમીનને ખુબ અસર પહોંચે છે અને જમીન એ ટકાઉ ઉપડી ના થઈ જાય અને જમીનમાં ઘણા બધ ધા એવા બેક્ટેરિયા કે પછી કીટાણુટ પેદા થઈ જાય તો એ પછી આપડા શરીરમાં બધા અટેક કરે અને બધા વાયરલ ઇન્ફેશન વધી જાય છે આથી જમીનને પ્રડુષણ થતું અટકાવવું ખુબ જરૂરી છે કારણ કે પ્રડુષણ આપણે જો અટકાવતા તો પ્રદુષણ આપડે અટકાવ્યું ન હોય તો આપડને ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ જાય છે અને તે દેશ માટે ખુબ નુકસાનકારક છે આથી કરીને સ્વચ્છતા રાખવી તો ખૂબ જરૂરી છે અને આવા સ્થળો જેવા પ્રવાસન માતાના સ્થળો ત્યાં તો સ્વચ્છતા રાખવી જરૂરી છે કારણ કે ત્યાં બધા લોકો ફરવા આવે છે અને ત્યાં બધું જમવાનું વેફર એવું બધું ત્યાં નાખી દે એવું એવ એવું ના હોવા જોઈએ કારણ કે કચરો કચરા પેટી ત્યાં સમયસર હોવી જોઈએ અને ત્યાં બધા કચરો કચરા પેટીમાં નાખવો એ જરૂરી છે આ તમે તમે સ્વસ્તા વિશે જાણતા છો તો તમે પણ સ્વસ્તા તો ખૂબ પાડો છો ને એમ તો
હા અમે પણ ત્યાં ફરવા ગયા હતા ત્યારે અમને તો પહેલા પહેલા ગંડું લાગ્યું હતું પરંતુ અમે શું કર્યું કે અમે એ બાબત શિક્ષકોની અને બધા સાથે ત્યાં જે ત્યાં જયાં કચેરીઓ એ લોકોની જે ટ્રસ્ટ ચાલતો હટો તેમને જણાયું અને તેમને પણ અમ ખુબ સમજાયું કે આપડે અહીં કચરો જેટલો ઓછ બને તેમ નાખવો જોઈએ કારણ કે અહીંયા બાળકો આવે છે વૃદ્ધો આવે છે અને જાત જાતના લોકો એટલે કે વિદેશી લોકો પણ દર્શન કરવા માટે આવે છે બીજા ગામના પણ વ્યક્તિઓ આવે છે તેથી ત્યાં અમે આંદોલન કર્યું અને પહેલા તો અમે જ સાફ સફાઈ કયરી અને અમે બીજા લોકો માટે પ્રેરણારૂપ બનીયા અને બધા લોકો પણ સબત થાય એ બાબત અને અમારું ત્યાં સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પછી અમે શું કર્યું કે એ લોકોને જણાવ્યુંતું એ લોકોએ ત્યાં ઠેર ઠેર કચરા પેટીની પણ વ્યવસ્થા કરી ગંડા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરી અને ત્યાં જે અમે જે બસ મકી ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ નઈ થતી અમે રસ્તા પર જ પાર્કિંગ કરતા હતા ટો અમે ત્યાં એટલે અમુક ની પાર્કિંગની જે વ્યવસ્થા હતી તે પણ અમે કરવાડી અને અમને પણ ખુબ જ આનંદ થયો અને અમારા શિક્ષકોને પણ ખૂબ આનંદ થયો અને જયારે અમે પ્રવાસથી ઘરે પાછા આવ્યા હતા ત્યારે અમારૂ પણ સ્કૂલમાં પણ અમારી ખૂબ જ આમ પ્રશંસા એટલે કે તારીફ કરવામાં આવી હતી અને અમને પણ ખૂબ જ આનંદ થયો છે તમે શું તમે જે પ્રડુષણ જોયું તેના નિવારણ માટે તમે કોઈ સલાહ આપી હતી એ લોકોને
અમે નિવારણ માટે સલાત તો આપેલી જ હતી કે તમે આ કજરો કચરાપેતિમાં નાખો અને ગમે ત્યાં થૂકો નહીં અને અમે તેમના ત્યાં જે બધા ગાઈડ હોય તેમને પણ એમ કહ્યું હતું કે તમે પ્રવાસન કરવા આવો છો પણ આ લોકો પ્રવાસન તકીઓને કેહેવા જોઈએ કે ભાઈ તમે ગમે ત્યાં કચરો ના નાખો અને જે પણ પ્રવાસન કરવા આવલા હોય તેમને આમ સૂચનાના આ જ આપવી જોઈએ તમે કચરો કચરા પેટીમાં જ નાખો અને જો તમે જયાં નાખવાની જગ્યા ના હોય તેમના વેપર તેમના તમારા બેગમાં મૂકી ડેવાના પછી જ્યાં કચરાપેટી હોય ત્યાં નાખી દેવો પરંતુ એ લો કો સમજે નહીં પણ આપડે તો સમજાવવું ખૂબ જરૂરી છે આથી અમે તો એજ માનીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો પ્રભુતાનો વ્યાસ હોય છે અને હા તો છે જ એમ સ્વછતા રાખવી જોઈએ પરંતુ તમે પ્રવાસનમાં એમ ક્યારે જાઓ છો એમ રજાઓમાં જાઓ કે પછી તમે રજાઓ આમ પાડીને જાઓ છો એમ
એમ અમે તો શું કરીએ છીએ કે અમે તો હાલમાં મોટા થઇ ગયા છે એટલે અમે જે જોબ કરીએ તેમાં અમને બઉ ખાસ રજા મળટી નથી પરંટુ એમ જોવા જઈએ કોઈ વ્યક્તિ એ ફરવું હોય તો હું એમને તો એવું જ સૂચું છું કે તમારે જો શિયાળો અને શિયાળો અને ઉનાળો હોય ત્યારે તો તમારે તઈ ગુજરાતની બહાર એટલે કે રાજસ્થાન કાતો જમ્મુ કાશ્મીર એ બધુંની મુલાકાત લેવી જોઈએ પરંતુ ખાસ કરીને જ્યારે ચોમાસાની રૂટુ હોય ત્યારે મહારાષ્ટ્ર છે દાંગ છે એ રૂટુની મુલા એ એ જે જગ્યા છે ત્યાંની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે અને જે પણ વ્યક્તિ પ્રવાસનો જે શોખીન હોય છે તેમને તે એ બધી જગ્યા ખુબ જ ગમે છે અને એ બાબત અંગે મેં તમને ઘણું બધું જણાયું પણ છે તે બાબત ખુબ જ સારી વર સે અને આપડે જેમ પર આપણે જેમ પર્યાવરણને પ્રેમ કરીએ છે તે હિસાબે આપણે પણ ત્યાં પ્રડુષણ ઓછું થાય અને પ્લાસ ટિકનું ઓછું નાખવા જોઈએ એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારન કારણ કે આપણે જો હાલમાં પ્રડુષણ ફેલાવતા જ રેશુ તો જે આપડી આવનારી પેઢી છે એમને એ દ્રશ્યો એ કુદરતી સૌંદર્ય જોવા મળશે નહીં પ્રડુષણને કારણે ઘણી બધી બીમારીઓ પણ થાય છે અને એ જો કોઈ કારણસર ત્યાં કોઈ હસ એટલે કે અમે જ્યાં ગયા હતા ત્યાં ઈન્ટરનેટ ની સુવિધા પણ એમ તો સારી હતી એટલે બહુ ટપલીક નઈ પડતી પરંતુ મહારાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવાઓ એટલી બધી સારી નથી તો તમારે એની પણ ખૂબ જ કાળજી રાખવી જોઈએ છે ને ખાસ કરીને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરતા હો તો તમારે ઓ એટલે મહારાષ્ટ્ર સાઈડ જાવ તો કેશ રાખવાની ખૂબ જરૂર જરૂરિયાત ઉભી થાય છે એ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને પૈસા હંમેશા કેશમાં પણ રાખવા જોઈએ થોડા ઘણા અને ઓનલાઈન પણ રાખવા જોઈએ એ બાબતનું તો આપડે ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો તો મળીએ તમારી સાથે મને વાત કરીને ખુબ જ આનંદ થયો અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે અને મારી પરથી પણ તમને ઘણું બધું શીખવા મળ્યું હશે એવી મે આશા રાખું છું
હા સારું સારું બીજી વાર મુલાકાત લઈશું આપણે
હા ચલ